હાલો
હાલો
બોલ
હું કરેશ?
રોટલા
રોટલા?
હા હા
તું કરે?
હા
ખોટી
મારે મમ્મી કરે હું બેઠી એન પાહે
હમ્મ તું તો બેઠે જ ને ભાઈ
મને રોટલા આવડે પણ હીખવું એમ.
હા મનેય નતા આવડ-
હીખી લીયું હીખું એક છલ્લો રોટલો હોયન તએ મારો વારો હોય.
ટસેળી કાં?
હા
હમ્મ મેય ટસેડી કઈરીતી
એ મેદી હમ્મ હો તો મેંદી પાયડી હોય તો રોટલો કરવા બેહું મારી મમ્મી કેય કે હું મેંદી કરી આવું તો તુ ટસેડો કયર એમ
હા
હું કહ જા હા હું આમ પણ મને આમ પણ રોટલા કરવાનો બહુ જ શોખ.
હે
આવડતા નથી ને એટલે વધારે.
હીખાઈ જઈ ની બહાર તો
હા કયેક મજા આવેને કયેક બળ પડેને એવું છે.
મન પડે તો જ કરવાના કાં બાકી નહી.
નેઇતર નહી.
હમ્મ.
મને જે કામને એમ હે
અવાજ આવે રોટલા નો કેવાનો આવે.
હા એ રોટલા નો જ હાથ માં રોટલો છે.
હે રોટલો કરતી હોય ફોન તો કેમ પૈકડો હોય.
મારે રાઈખો મારે ટેવ સે.
આમ રાખીને કા.
હા.
ઈ હે.
હું કરે તું
હો બેઠીસ
બેયઠી.
છાસ લેવા ગઈ હતી છાસ લઈને આવી પછી બેયઠી ઘડીક.
બી સીકણો સે હો.
હે લોટ બહુ ચિકણોસે.
હાય ની જઈશ.
એ હે
ગોવિંદ દાત કાઢે મારી જેમ.
હે. બેયઠી એ બાજુમાં કાઈ
હમ્મ.
હે.
એ મેદી કરિ.
મેદી કરીય નાહીકી વાહ.
માર મમ્મી એ કયરી.
હે.
મસ્ત મસ્ત કઈરી સારુ જ લાગે હવે.
એ
મારી મમ્મી એ કયરી ને એવે કયરિ હવે હું કોઉકે તમે બે મમ્મી દીકરી કર નાખો તો ઝીણા ઝીણા રોટલા કર નાખો તો.
એ હા.
સાડા મોટા આવડે એવા કર નાખું.
જેવા તેવા કા. હમ્મ હ.
હાયરે માત રોટલા હું કઈ ન તો છ હાત મહિના થી કરું.
હમ્મ એ મન તો ઓલી મ ઓલી મયલી નતી તને કેતી રસ્તામાં.
હો. હા.
ઈ મઈલી દુકાને તો મને કેશ તે મારે હારે વાત કરો કે બે જડીનું
ના હવે એમ નથી.
હા તે મને એમ કેતી તી. તો મેં ના પાડ્યો મેં કહ કે નય એવું હાલતું નથી એક જ જાણી ન કર તો ઇત કે નારે ના કા તમે પોરમથી આવજો બે જણી નું કીધું શીકે ઇકે.
હા તો એનો નંબર લઈ લેજેએ તો બે ત્રણ જણીયોન કેને તો હું રેખા માસી ન લઈ લે ને તો તું એનો લઈ લેજે. તો એક દી
બાકી ના એવલી જીગું બેન તો એટલુંજ જ કેતી
હા, તે મને એકનું જ કીધુતુ એ જીગુ બેનએ.
એટલે આ કેવાનું સે બધી વાત નથી કરવાની હમ
એનુ સે
અયા નું સે નઈ ના
હા ના એટલે એ કરું લોટ જ નતો બંધાતો
હૈ હે
હા લોટજ નથ બંધાતો હાવ આમ પાણી જેવો થઈ જાઈશ ચણા અસે નસી પણ હોય કે મને મય હકતા ના હોય તો કેમ ખબર પડે
હમમ હરખો ફાવે ની ને એટલે
હા લોટ નથી બરાબર થાય
હમમ ચીકણા લોટમાં નો ભાવે અલી વરસાદ આયવો એ બહુજ વરસાદ આયો એ
હમારે એટલો બધી નથી હો
અહીયા જો બહુજ આયવોસ આમ તો જો લાઈટ માં તો બહુ દેખાય બારે
હમ હમારે એટલા બધું નથી હો હૈ હા
શેના અવાજ આવે
કોણ કરા છે, આ એ માં હાલો હાલો અવાજ આવેલી મા પપ્પા આયવા
હે
તમાર મમ્મી એમ કેવાય કે જો વર રાજા આવી ગયા બાજુમાં સે ને મારી
મસ્તી કરતા હે કા
ના એતો અમાર બાજુ વાળી છોકરી સે ને એ ઓલી નથી ટેની એની બે ઓલા સોકરા જેવી નથ રેતી હા તો મારી મમ્મી એ મેંદી કાયઢી ને તો હું કેય કે વરાજા આયવા તો એમ કે માર મમ્મી એ મેંદી કાઢીને તો કે તો વર રાજા આવી ગયા માર પપ્પાનું કે
હે મસ્તી કરતી હોય, એ
હા માર પપ્પા કે તારે કેવાય ગાંડી મારા મમ્મી પપ્પા દાંત કાઢે હા એ સોકરા છે એવી જ દે એની રેનીકેણી છે.
કે હે પેલેથીજ
હા એ પેલેથી બાલ એય એના ભાઈ ની હાર હાર કપાવે
એટલે એ સોકરી સે હો
હા એ સોકરી છે પણ છોકરા જેમ રે એ
લે એને સોકરી બના વાય ને તો એવી રીતના એને ભૂલવી દેવાય સો ને
એ થોડી કે એન મમ્મી એ કીધું હોય તો એ આખોય એ રરે રરે ન મમી એ બાાર લોકો કપ દીધું આખો દી રરેે ને એના એના દાદાને કી આવે નકરતો એના પપ્પાને કે કે મારી વાસ્તુ પૈસા એના પપ્પા મમબઈ સેન તો એના પપ પપ્પા ન કે તમ માર વાસ્તુ પૈસા મોકલાવો હું બાર નું ખઈ આવુ
એટલા જ બાલ રાખે ને કપડાય સોખરા ના પહેરે ને
હા એ છોકડા ના જ કપડાં ને બધુંય એની બેનના હામે પેલે થી જેની હમણાં બેનની જાણ હતી ને હું થ્યુ? પોપા હાલો
હા
પોપા મારી મમ્મી ના બુટકા બુળ
ભૂસાય ગે
ખાય
લ્યો
હા પાસે કર દે બાજુ વાર છોકરી છેને
હા-અ
એના પાર્લર છે ઘરનું
હારું કેવાયલી
બધી પૈહેથી પૈસા લે પણ મારી બેન પાસેથી પૈસા ન લે એમ-એમ
હારું કેવાય ઓ
પાસા અમારી ગેર કોક મેમાન એવું હોય ને કરાવ્યું તો પૈસા લેવો
હારું કેવાયલ
રોટલા કરો પણ હજી લોટ ન મહેરાયેલી
હજુ લોટલા નો લોટ જ મયરા એલી
હવે મહેરાણું તો હવે ટીપુ
એ
રોટલો પાકી ગેયને કલાક થઈ.
હે આમાં કોને આવેસ છું?
આવો તો ખરેખરે પાંચ મિનિટ સે.
પાંચ મિલીટ જ સે ને હ-કેટલી કલાક છે? હે કેટલી કલાક રહી હવે જો છે, તું?
પાંચ દહ મિનિટ રેય સે. પાંચ મિનિટ. પાંચ દહ મિનિટ હો.
પાંચ મિલિટ જ સે ને હમણાં?
હા તો આકળ હવે રખાય જ જાય.
હા અડધી કલાક. હવે બઉ પાંચ કલાક જ છે, પાંચ ક
પાંચ મિનિટ.
એટલે હાય પાંચ મિલીટ ખાલી
પાંચ કલાક તો તો વાત કયાં ગઈ?
તો તો વધી જાય એલી હા પાંચ મિલીટ જ સે હવે.
આયા હું કરો છો ભાઈ?
હમ.
રોટલા નો અવાજ આયો મારા?
અવાજ આવેજ જો રોટલા નો કેટલાઓ ઈતરા
હાજી તાઈ તો એક જ એકેય થઈ એક હાથમાં જ છે.
હજી એકેય નત થીયઈ કયું ની હું
રોટલા.
કહ્યુના
હા-હા-હા
હવે તો એ કાદો ઉતરો હય થઈ ગયો હય.
એક આ હાથમાં છે, લોઢીમાં નાખો નથી.
એ.
ભાંગી જાય ને નીચેથી.
હમ્મ વરસાદ એ ગયો જો.
હમાર વરસાદ બરસાદ શે જ નહી.
આય તો વરસાદ વયો ગયો
આ એક લોઢીમાં રોટલો નાખયો જો હવે.
હે.
એ હા.
રોટલો પકાતો હોય એ કા ને નાય ખો ને
અરે નાયખો પકાયો નહી
હ બીજો રોટલો કર હમ્મ.
હવે બીજા લોટલો અહી રો એક લોટલો ભાગને બીજો.
થઈ જાય હા હો. એટલે પાસો વરસાદ આવ્યો એ હા. એટલે હું તય વરસાદમાં હુતી છું મને બહુ મજા આવે વરસાદમાં
મન તો વરસાદ નું બહાર નીક કરવું એ ન ગમે
મારે વરસાદ તો પ્રિય છે વામક વરસાદ પલરવું બહુ ગમે
મને વરસાદ માં હુંખ ચરે હે નીકળવાની હા.
વરસાદમાં બહુ જ ગમે
હા.
હમ્મ નાહવાની મજા આવે એલી પલળવાની મજા આવે
વરસાદ ના પાણી ના ને તો રૂપાડા થઇ જાય
એવું હોય એવું કઈ ન હોય હવે જાજ એવું ન હોય.
એવું હોય.
એવું ન હોય ક્યારે એમ તો બધી વરસાદમાં પલળતી હોય કા કારમાંથી ધોર્યું થયું ને
થઈ જાય તારે જોવાનું વરસાદ માંથી નાઈ ને આવ્યા હોય ને એને જોવાનું
તો ખાલી એમ જ દેખાય ઘડીક પૂરતા પાસા હતા એવાયલી પાસા હતા એવા. હમ્મ.
એ બધું આની કરશે.
આજો ચાલુ જ છે વરસાદ ધીરો ધીરો આવે પાછો વયો જાય પાછો આવે
તે અમારે એમ જ છે.
હે તું તો કેમ કે વરસાદ ન થ માર
અમારે અત્યારે આવતો જ નથી કઈ નથી.
અહીયા ચાલુ છે અત્યારે ધીરો ધીરો
અમાર તો કોઈ નથી ઓલા મારી બેનને ભાઈ કેવાય દુકાને ગયા
હમ્મ આવીએ ત્યારે દેખજો બહુ જ ફાસ્ટ થઈ જાય આ દેખજે
ખાલી માર માામા ગામાને તો દૂનિયા નો વરસાદ છે.
જુનાગઢમાં એ બહુ જ વરસાદ હતો પેલા.
જુનાગઢ ને મારે માસી એક તાલાળ રે ત્યાંય વરસાદ છે પછી મારા મામા છે ને વેરાવળ સાઈડઈ વેરાવર નો આજુ હા એઈ ગીર માં આવી ગયયો ને એટલે
હા
મમ્ી આ લોટ નથી સારો હો જોો ભાઈ
નોટ હમ
હા શોટે હાથ માર બાથમાર બધી માં
હલા ક
રોટલા કરી ને મહેંદી કરવા જ આવી
રોટલા કરતી હોય હમ
રોટલા હજી એક રોટલો છો પણ હું કંટાળી જવાય એલી
પેલા શોખ તો તને બહ થાય એ
હા એક રોટલો છો પણ કંટાળી જવાય ને એક પાક બળ જાય સ નેમસે